હલો નમસ્કાર મેં સોચો અવાજ નથી આવે તમે
ના ના મારે તો સબ સુનાઈ દેવે છે.
અચ્છા
કાન ની સફાઈ બરાબર કરા છે.
હમ બળ્યા છે, બળિયા
તો કેમ કઈ નથી અ બેઠા છીએ દીકરીને સ્કૂલ નું હોમવર્ક કર છે.
સારું છે.
હમ તમે શું
કઈ નથી દેખો મારી મમ્મી બહાર ગયા તો કે્યા લેણા તોખાર્યા છે.
હ હા છે.
તમે બી આવો
હા હરેન મને મને રાગ દીધો છે.
ઓ લ્યામાં છે, એ તો ખતમ વે જઈ
ઠીક છે, ઓ કેમ છો મજામાં છો
હમ મજામ છું. હ તમે કેમ છો.
હું મજામાં છું.
ઠીક છેર ક્યા
તમે પજામા છો.
અચ્છા પાણી પાણી
પઢિયા છે, તમે બજામાં આવ કે.
બોલો તો ભાઈ છોટા હૈ કાઈ ભી બોલ સકે
પર શું કરો
તમને બોલ છે. કાલ કે એને ડિગ્રી નેો નેન પોોલીસ ને લાવબા છે, જો લાયક છે.
નથી મેં તો ગઈ નથી
અચ્છા તમે કોની ગયા
આ હા
હા અચ્છા કું નની ગયા છે
નથી આજ મમ્મી પાપ્પાને ગયા થ ગ ઈ લ
હ હા તો ડિગરી બોલ ર છે કે બો અહીયાત તમારી લેવેગા છે
હમ
ઘણો એ શોખ છે ને પેન્ટ નો લિપસ્ટિક નોંધ ગણો એ ગણો શોખ છે એ નહી
ઓ પઢાઈ ન શોક નહીં
એ તો નાની ઢીંગલી પર વાતે ઘણી વડી વળડી કરે છે
એને પૂછો પઢાઈ નું શોખ કી છે
શરૂ શરૂમાં રહે ઓ છે બડા નને શોક તો પણ અભ તો દેખ લો ક એક પિતાબાનું હાથ કોણ ન લગા લગાવવે તોી દખ લો બસ સનાને દેખને પાછી પટક દવે છે બાકી શરૂરૂ શરૂમાં તો સ્કો જામના આતા કપડા ચેન્જ કોની કર્યા હતા મને શું મને પેલે દે પાછો બેગ ને લઈને બેઠ જતી
અબ ન બેઠે બેગને લેન
બે હ ઘણી દાન બેઠ જાવ છે પર દેલો અત્રરો કોની છે
હમ
હમ
ચાલો ઠીક તમે સુનાઓ
અં નથી માને દેગલો પાણી આવ્યો હતો આ
જોરથી આયોગે ધીમોઈસ
ના જોરતી સ આવો પાણી તો
જોરતી આવ્યો માં ક તો જોરતી નહી આવ્યો બસ ફોરા ફોરા છાંટા પડ્યા છે
ના ના આંટી પેલા પડ્યા છે ફોરા ફોરા તો કુંવાર પડડી છે પણ અ વાર તો જોર થી આવ્યો છે
સારું છે અહિયાં તો નથી આવ્યો
મ આજ આવે ગોબે
હમ
હમ
લ તો નઈ જો છે કે ભ બારીશ આવયેગ જોરની
હ માણે તો ઠીક ભરસો છે
હમ મળ્યા છે
હમ એ શ
કઈ નથી દેખો મહી બે રોટલા સબ્જી ના તૈયારી કરા છે
હમ આજ તમે બનાય રહ્યા છે કે થયો આજ
આાજ ભાભી બહાર ગયા થે વા કે કુછ પ્રોગ્રામ થે એટલે આજ રસોઈ નું કા મ માને
હમ સારું છે
હમ
ઓ બાકી સબ બધીયા ઘરામાંય ને
હા સબ સારું છે ઓર શું કરો
હ કઈ નથી કેટું છે ગામ ને દીકરીને હોમવર્ક કરવા અને પછી થોડા ઘણા કપડાં પડ્યા છે તો એયા લગાવવા અને પેલા સમેત રદીમાં છે. હ શામનું કામ રોજનું રોટલી સબ્જી રો. હા હ.
ઓ
આય નથી ઓર તો એટા છીએ. એ તમે સુના મુજ-
આઈ નથી. મેં લસન ન છીલ રહ્યું અને આચ મમ્મી ને વ્રત છે તો આ જલ્દી બનાવે રોટલા સબ્જી. હ શાક બનાવો આલૂ અને કાંદા
કાઈ કરુ શાકની ઘણી સમસ્યા થઈ ગઈ.
કાઈ કરા રોજ રોજ તો બે.
ઉઠતા તો દેલો છે હ બડી સમસ્યા એ જ છે એક. તો આજ શાક કઈ બનાવાનું છે?
સાચી વાત છે.
અચ્છા. આમ હો તો વાપસ એજ શાક કઈ બનાવા છે. દિન તો એ અને દેલો સાગા દો થાય છે.
કઈ કેવું? ઓ.
ઓર તો કઈ નથી, બેઠા છે. મારે દીકરીને ટિફિન લાવાનું છે. જો ઈજા કાકા ગયા છે.
તમે નથી ગયા?
ના ના હું નથી ગઈ. એક કાકા ગયા છે ઉદયપુર. કઈ કામ થો
હમ્મ
ઇગન ટિપ્પણના ભાવ તો દેખલો આસમાન સુઇ રહ્યા શે. છોટા બચ્ચાંના થાય. ટિફિની દે એગલો ચારસો ન, પાંચસો ન, ઓર દેઢસોન, દો કોની હો છે દેખું લીકેજ્ ગણાવે છે. સબ નીકલ જાવે સબજીનું.
હ.
હા, કેવું ટિફિન તો પૂછો? જો એક તો કેવાય. પાંચસો હોન એક સાડા પાંચસો એ કે ભાઈ ચારસો
હમ. તો આસમાન છુર્યા.
સાચી વાત છે. એ ભી મના કરી દેમે કેવ કઈ થાય રેવા તો- ઓનલાઈન મગવા લેવા છે.
હા, ઠીક હે, ઓનલાઈન બી અચ્છી સારે છે.
હાર્યા છે, પણ મેં દેખ્યા છે, પણ અ કઈ એક કટે કટે રિવ્યુ એ બતાવ્યા છે. એક ખરાબ છે એન કઈ કઈ તૂટે લોબો છે એની નીઆલી હે મે વા સોચુ, વા ગયા હતા, લેતા આવતા છે.
ઠીક છ
દીસરી દેખલો ઓ દરના દરા નાની બનતી છે.
કૈરું
કાઈ નથી. ગુમતી ગુમતી કે વિચાર આવ્યો છે, જો ગોદ મે આન સોગઈ છે.
હમ્મ
હમ્મ હ, શું કરે તમારા મમ્મી પપ્પા?
કઈ નથી, મમ્મી ને પાપા ફરવાથી ગયા તો અબાર આયા.
નો તમારી દાદી શું કરે છે?
દાદી નથી એવી પડ્યા હોય.
હા કાઈ નઈ ભાઈ બુઢાપા માં કાઈ કામ કરે છે, આરામ હી કરવા દેવો
હા ઓ બાનેતો પાણી પડ્યું છે, કટે જાવે જઈને બી.
હાછી વાત છે, માની બાર પાણી પડતો તો બંધ વેહી ગયો છે, પણ એકેલો. બાદળ ઘણાઇ ગરજરિયા છે.
હમ્મ
ઓર ગીલો થઈ ગયો બાર તો ઓર ગાડી પાગ, ફીસલ જાવાન ગિરજા ફિર ઓર તો.
સાચી વાત છે, માણે દેખલો માણે ગીલેજ થયો હતો.
હમ્મ
ઓર દો ચાર દિનો વેલી છે તો દેવો વંદન પાણી ભડ્યા હો તો તો પાણી કે. સાકે સાકે વહીરોએ ઘણો ચાલ્યો, દેખો સબ ડાઈ સબ દીને દેખલો આલો અલોગ થઈ ગયો.
હા ઠીક છે. ઓર
હમ્મ કાઈ નથી વોટો કાઈ એ સબ દીકરી ને. ચાય નાશતો કરવા દેવુન.
ઠીક છે તરાવ ચાય નાશતો.
હા સાચું. હમ્મ મારે મોટાબેન ને એક કોલ ઓર બાકી છે.
અચ્છા.
હ પૂરી કોની થઈ, તમાર તો થાય ગઈ.
નથી ની ખઇએ બાર તો યા તો આઠમી યા ઘુમી.
હુ કો હમ્મ એી છે.
ઠી છે ટાઈમ ખાઈ દ તો.
શું કેવું.
કઈ નથી. મેં બૂસી ટાઈમ થઈ ગયો ગઈ, મારા હાથમે કામ છે એક.
કોની બાકી છે, એમ તો બાકી છે તમે શું કરો છો જો?
મેં સબ્જી કાટરી છે.
હમ્મ હમ્મ
સારું છે ક માયટલું કઈ ક વિચાર ક સબ્જી ભણમાં છે.
હમ. અચ્છા દવો મોસમ ભ. ખરાબ વેર્યો છે જો લઇટા કઈ તો આવેજ આવે.
હા સાચી વાત છે. બિજલી તો દેખીવા ચાલ જવે ને બિજલી બંધ.
હમ.
માને તો રાતકો ભી દેખલો બીજી કઈ હતી જો. દસ દસ બજ છે દસ બજે આવી છે પાછી.
હમ ટ્રાય કરો બીવાના બીજ તો કામ ભી નહી ચાલે દેખો.
હમ સાચી વાત છે મના તો કઈ નઈ હોય છે.
હ.
હ.
હ ચાલો ઠીક છે.
ઠીક છે.
હા જોો તમે
હા આમુ એ અંગ છે તમે આવજો હા શું કેવો
હા જરૂર આરાંગા છે
હ ઠીક છે
ઠીક છે ઠીક જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ